નમસ્તે કેમ છો?
બસ બસ મજામાં ભાઈ.
બસ બસ બસ લાવો ઘણા દિવસથી આપડી વાત થઈ નથી આજે ફોન કરવા દો.
હ સર.
મેં પ કીધું આજે અ તમારી સાથે મારે ચર્ચા છે ને અ. અત્યારે આપણે તમે ખ્યાલ હો તો. અ આપ જોતા હશો કે અલગ અલગ સોશિયલ મીડિયા ફેસબુક ઉપર. હમણાં એક બહુ જ જબરદસ્ત ક્રેસ ચાલ્યો છે. એસ્ટ્રોલોજી પછી હવે ન્યુરોલોજી ઉપર.
હમ હમ.
અને સાથે સાથે હું જોઈ રહ્યો છું કે ન્યુમરોલોજી સાથે. પણ એક નવું હમણાં હું જોઈ રહ્યો છું કે કઈક નવા નવા કઈક. અ શું કેહેવાય છે કઈક ઓલું ક્રિસ્ટલ એનર્જી કઈક એવું કઈક બધું આવે છે.
અચ્છા ક્રિસ્ટલ આ બરાબર છે પિરામિડ ના આ તેને બરાબર છે.
તો અત્યારે હું જોઈ રહ્યો છું સાહેબ કે એટલું બધું. વેચાણ થઈ રહ્યું છે અને કેટલા એસ્ટ્રોલોજર તો પોતાનું એક ઓનલાઈન અ પોર્ટલ બનાવેલું છે કે તમે એમની વેબસાઈટ ઉપર. પણ જાવ એલે સાથે સાથે તમને આ બધી સામગ્રી વેચાણમાં પણ તમને દેખાય.
બરાબર.
તો મારે તમને પૂછવું હતું કે તમે તમારું પણ નોલેજ ન્યમનોલોજીમાં છે અને તમને એમાં બહુ રસ. હોય છે તો. ખરેખર જોવ તો આમ જોઓ તો એસ્ટ્રોલોજી તો. મધર ઓફ ઓલ સબ્જેક્ટ કેહેવાય એવું મારું માનવું છે કે એસ્ટ્રોલોજી સૌથી એક એક માતા છે મેન અને એના. છોકરાઓ આપડે એમ કહી શકીએ કે આ તમે જેમ કીધું કે ફેસ રીડંગ છે. પછી આ જેમ ન્યુમરોલોજી છે પછી આ પીરા. પિરામિડ હિલિંગ છે પછી આ ક્રિસ્ટલ હિલિંગ છે. તો.
હમ હમ.
મારું તો આમાં અધ્યયન છે અશા વખત અમાં સ્ટડી કરું છું. અને હજુ બી મારા સ્ટડી ચાલુ છે હજુમાં શીખું છે. છેલ્લા છેલ્લા આઠ નવ વર્ષથી હું કરું છું.
ઓહો અચ્છા હા હા.
યસ ને ઘણું બધું એમાં. બ સર એ જાણવામાં મજા છે એ મજા આવી જાય.
બરાબર.
ક એટલે મારું એક જ વસ્તુ કેવાનું છે. એ આ છે ને તે ટોટલ. પેલા પર છે ગ્રહ ના પેલા પર છે. આપડા પ્લેનેટ્સ પ્લેનેટ્ પર‌ છે. એટલે એ છે તે. એના જે એની ગ્રીડ બનાવવામાં આવે છે એને કેહે છે લોસુ ગ્રીડ.
હ છે ચાઇનીઝ ના ચાઈનીઝ છે આ લોકો ન ઇન્વેન્શન છે. યસ એનું નામ લોસુ ગ્રીડ આપેલું છે. એટલે ટોટલ નવ ખાના હોય છે નવ ખાના ટોટલ અને દરેકમાં અંક હોય તમારા. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ સુધી. હવે એ અંકો ગ્રહની દશા જે હોય. આપણા પ્લેનેટશ એ રીતના એને એમાં સેટ કરેલા હોય છે.
અચ્છા.
કે હા એમાં પેલા ત્રણ ઉપરના ખાનામાં છે તે ચાર નવ અને એક બે બેનું એના પર લખાણ હોય. પેલા ત્રણ ખાના પછી બીજી લાઈનમાં છે. એ છે તે એ મેન્ટલ પ્લેગ કહેવામાં આવે છે. ચાર નવ અને બે
અચ્છા.
એ ટોટલ હોય તો હંડ્રેડ પસ મેન્ટલ માણસ નુ કામ કરતું હોય. એટલે વિચારો બહુ સારા હોય. ઉચ્ચ વિચારો હોય એને તરત એને પેલી વાકચતુર્ય હોય એમાં.
હમ હમ.
અને એને નોલેજ બહુ સારું. એ પેલા ત્રણ પ્લેનમાં હોય અચ્છા બીજી ત્રણ લાઈન જે આવે સેકન્ડ એમાં ત્રણ પાંચ અને સાત
એ નંબર હોય છે એમાં હવે એ છે તે હાર્ટલાઇન છે. ઇમોશનલ યસ એટલે એ જો ત્રણ નંબર જેનામાં હોય હંડ્રેડ પર્સન્ટ એમાં બધામાં હન્ડ્રેડ પર્સન્ટ ના હોય એમાં કોઈમાં બે ખાનામાં ભરાયું હોય કોઈમાં એક ભરાયે બર્થ ડેટ આખી હોય એના પરથી એનું કેલ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે. બરાબર છે અને એ ઇમોશનલ પ્લેન છે સેકન્ડ એટલે એ માણસ છે તે હંમેશા હાર્ટ થી કામ કરતો હોય. એ ત્રણ જે પ્લેન એની હન્ડ્રેડ પર્સન્ટ હોય તો. સિક્સ સિક્સ પર્સન્ટ બી હોય થર્ટી થ્રી પર્સન્ટ એક ખાનામાં હોય ત્રણ હોય ને છ પાંચ અને સાત મિસિંગ હોય. તો ત્રણ નંબર એ જ્યુપિટર નો નંબર છે. ગુરુ યસ તમારો નવ નંબર થી છે આઈ થિંક સો નાઈન છે તમારો એટલે અઢાર એટલે નવ પણ એક અને આઠ નું કોમ્બિનેશન છે.
બરાબર છે.
એટલે તમારે છે ને કોઈની જોડે ઉભા ઉભા ધમાલ થઈ જાય એનું કારણ એક જ છે. કે સૂર્ય અને શનિ એકદમ બે એકદમ બાપ દીકરો છે. સૂર્યને સૂર્ય પુત્ર જ છે આ શનિ પણ એ બેનો ઊભા ઉભા ના બને
હ
તમે જોઈ લેજો હા મે આ મારો બહુ બહુ જબરદસ્ત સ્ટડી છે. કે એક નંબર હોય ને આઠ નંબર હોય એટલે એને સાલું મથાવે માણસને
અચ્છા.
યસ અચ્છા થર્ડ પ્લેન જે છે નીચેની જે ત્રીજું ખાનું ત્રણ આવે તેમાં એમાં પહેલો આઠ હોય પછી એક હોય અને છેલ્લે છ હોય એ છે તે પ્રેક્ટિકલ પ્લેન છે.
અચ્છા.
હવે આ આડી લાઈન થઈ ગઈ આડી એટલે વર્ટિકલ
બરાબર.
પછી હોરીજન્ટલમાં તમે જોવા જાવ તો પહેલી લાઈન જે છે તેમાં ચાર ત્રણ અને આઠ આવે
હમ હમ હમ.
એ છે તે થોટ પ્લેન છે થોટ પ્લેન માણસો ન વિચારો કેવા ચાલે છે. શું વિચારે આખો દિવસ એના પર ચાલતું હ યસ ને આ પ્લેન એવી છે કે એમાં માણસ જે પોલિટીશિયન હોય ને
અ હ.
જજ હોય અથવા વકીલ હોય તેમાં મોટા ભાગે આ પ્લેનમાં એના નંબરો હોય છે.
આરગ્યુંમેન્ટ ની સાથેને તો નોલેજ વાળો હોય માણસ થોટ એના બહુ ઊંચા હોય.
બરાબર છે તો મને એમ કો મારો પ્રશ્ન મારો એક પ્રશ્ન આમાં આવ્યો તમને તમે જેમ કીધું કે આ જે એક થી નવ નંબર ની તમે જે કીધું કે લોસુ ક્રીટ જે તમે જે વાત કરી બરાબર છે તો આપણેે જે એસ્ટ્રોલોજીમાં જે આપણું જે જ્યોતિષ શાસ્ત્ર જે છે એમાં પણ એક થી નવો જ હોય છે સાહેબ?
હમ બોલો બોલો
બરાબર છે હા એમાં પણ આપને ખ્યાલ હોય છે એમાં પણ એક બે ત્રણ છે એમાં પણ આપણે એવી રીતે જ બધા ગ્રહ લખાય ને મારા તે
યસ યસ એ રીત લખાય કુંડલી જે હોય છે ને સેમ જ સેમ જ કુંડલી માં બાર ખાના હોય છે.
હમ બાર ખાના હા
યસ જ્યારે આમાં છે ત્યારે નવ ખાના હોય છે નવ હોય છે. રાઈટ.
બરાબર તો પછી ઈ જે ત્રણ નો જે ફરક પડ્યો દીવાભાઈ કે એમાં કોઈ અસર કોઈ એવું કઈ કઈક અ શું કેહેવાય
આનાથી આનાથી કમ્પ્લીટ થઈ જાય છે આ લોસુ ગ્રીડથી અને
અચ્છા.
ટુ ધી માર્ક હોય છે મારું એવું માનવું છે કુંડલી બી જબરદસ્ત વસ્તુ છે. ને હું બી એ કુંડલીનું બી છે તે અ આપણે એપ છે કુંડલીની એના પર હું જઈને ઘણું બધું મેં સ્ટડી કર્યો છે. પણ થોડુંક કોમ્પ્લિકેશન લાગે એમાં આપણને કેમ કે અમુક વસ્તુ ખ્યાલ નહી આવે.
સેમા આપણી કુંડલીમાં
યસ એમાં બહુ જ નોલેજ જોઈએ હા જયારે આમાં છે તે તમે બહ જલ્દી શીખી શકો? અને તરત ડિસિશન લઈ શકો તમે નંબર જોવો ને એક બે ત્રણ ચાર એક થી નવ નંબર માં જુઓ એટલે તમે કહી શકો. ભાઈ આ આ આ પ્લેનેટ થી માણસનું પેલું છે એનું મુલાક યસ એટલે તમને એનો આખું કાર્ય પદ્ધતિ એનું થિંકિંગ એનું ક શું કામમાં એ માહિર હોય. શું કામમાં જાય તો એ અ એચિવ કરી શકે આ બધી વસ્તુઓ આ નંબરથી શી ખવો પડે.
અચ્છા હા હા હા બરાબર. મળ એટલે કારણ કે મેં હમણાં હું જોઉં છું. બોવ જબરદસ્ત ટોપિક છે અને હમણાં હું જોતો ઈ આંઉ છું. કે મેં હમણે જોયું આ ફેસબુક ઉપર ને સોશિયલ મીડિયા ઉપર આ કઈક ખબર હોવ ડ્રાઈવર નંબરને આ નંબર લીખાલો યુટ્યુબ ઉપર પણ હોય છે કે ડ્રાઈવર નંબર તમે કાઢો ને તમારો આ નંબર કાઢોને તમારી જન્મ તારીખનો આખું ટોટલ મારો અને પછી માઇનસ કઈક ચાર કરો એટલે તમારો નંબર એવું કઈક બધી કડક્ટર કાઢો તો ઈ મને ઘણી વાર વિચાર. તો ભ કરવાથી શું બેનિફિટ એમ મને વિચાર આવે સાહેબ.
નહી એટલે તમે કયા નંબરથી પ્રભુત્વ તમારા પર છે.
હા..
તમને ઈ ખબર પડે મુલાંક નંબરથી જે પેલો નંબર. તમારો અઢાર થયો એટલે નવ નંબર તમારો મુલામ થયો.
અચ્છા.
યસ એક ને આઠ નું ટોટલ મારો. એટલે એ થ અને આખી જન્મ તારીખ ન ટોટલ મારો એટલે કંડક. આવે કંડક્ટર યસ ને પછી જે તમે. ચાર નંબર ને અગિયાર નંબર માંથી વાત કરવાનું કીધું તો ચાર નંબર લેટ. દીસે માટે એડ કરવાનો હોય. એના ટોટલમાં છેલ્લા વર્ષમાં વર્ષ જે હોય ને ઓગણીસો સાહીઠ છે સમજો. તો એનું ટોટલ થાય દસ ને છ સોળ. થાય સોળ એટલે સત્તર બરાબર છ ને એક સાત સાત. સાત હવે સાત ના છે તે જેન્સ હોય તો અગિયાર માંથી માઇનસ કરવાનું હોય. અગિયાર થી સાત એટલે ચાર આવ્યો. એટલે રાહુ આવે મારો એન્જલ નંબર ચાર છે.
હમ હ પણ પણ હા. પણ મેં જોયું કે ઘણા જણા જેમ કે ઘણા જણા છે એ એમ કે સમજો કે તમારી જે જન્મ તારીખ. છે સમજો કે તમારી જન્મ તારીખ અગિયાર અગિયાર ઓગણીસો સાહીઠ. તો એ લોકો એમ કે છે કે વન પ્લસ વન વન પ્લસ વન. વન પ્લસ નાઇન પ્લસ સિક્સ પ્લસ ઝીરો એ બધાનું ટોટલ મારો અને પછી ભાગ્યા કરો. ઈ વાત સાચી.
નહી ભાગ્યા નહીં કરવાના. ભાગ્યા નથી કરવાના યસ એ ટોટલ મારવાનું એટલે એ તમારો કંડક્ટ. શે અને પે અગયાર અગયાર તમે કીધું તો અગયાર એટલે બે બે નંબર. અમારો ચંદ્ર થી છે એ ચંદ્ર છે ટુ નંબર છે એટલે. આપ મ શંત સ્વભાવ નો માણસ હોય અંતરમુખી હોય.
હમ.
ને સેન્સિટિવ હોય આ બધા એના ગુણો છે યસ.
બરાબર છે અચ્છા.
હા તો બહુ સરસ ટોપિક છે તમે સરસ વાત કરી હ.
હા.
હા.
કાર કે મારા એક બીજા એક તમે મારા એક બીજા પણ એક મિત્ર છે ને એમને. પણ એક તમારી જેમ જ એમને ભલે એમને તો ખબર નહી ગોડ ગિફ્ટ જ કહી શકીએ કે એને હણાને કઈ આ જો. પડતો ધાર ધાર કર દે તારો આમ આટલા આટલું ફટક બોલવા લાગે. અને એનું હા અને એનું હાલ એનું એસ્ટ્રોલોજીમાં પણ. કુંડલી માં પણ એટલ નોલેજ ડીપ નોલેજ છે ખબર ને ક્યાારથી ગોડપ આવેલી છે. પણ ઈ પણ એમ કે. કે ભે મને કે હું તને કહું ને કે મને કે આ જે અત્યારે ટેકરલોજી નું જે. અત્યારે જે કિઝ થયેલો છે ને એ બહુ જબરજસ્ત થઈ રહ્યો છે કરીને હા.
બરાબર છે.
એટલે મેં તમારી સાથે આવાત ચર્ચા કરી મેં.
ના ના સરસ.
નહી બહ સરસ આપડ આ બહ સરસ ટોપિક ઉપ વાત કરી આજે ખુબ મજા આવી તમારી સાથે જાણીને. ફરી પાછું આપડણે બીજા કોલ ઉપર આપણે વાત કરશું સાહેબ.
થેન્ક યુ સર થેન્ક યુ ઓકે બ.